હલો.
હલો.
હલો.
બોલો.
હા કેમ છો?
મજામાં કેમ છો તમે?
બસ મજામાં.
હવે ઓનલાઈન શોપિંગ વિશે વાત કરવી છ.
હા આ જે આપ પડે ઓનલાઈન શોપિંગ વિશે વાત કરશું ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન શોપિંગ.
હમ્મ.
હા તો અત્યારે આપડે જોઈએ છીએ કે, ઓનલાઈન શોપિંગ વધારે કરે છે બધા.
હા.
ઓફલાઈન શોપિંગ કરતા.
એમાં એવું હોય છે ઓફલાઈન શોપિંગમાં જે જોઈએ એ મલે. પણ ઓફલાઈન પેલામાં ઓનલાઈન શોપિંગમાં સસ્તું બી મળે છે ને કપડું કોઈ જોયા વગર મંગાવે છે. બધી વસ્તુઓ.
હા એ સાચી વાત છે. કે ઓનલાઈન શોપિંગમાં જોયા વગર બધા મંગાવ, તા હોય છે ને ઉ ઓફલાઈન શોપિંગમાં આપણે જે જોતું હોય. જેવું મટિલીયલ મટીરિયલ જોતું હોય. એ બધું આપણે ત્યાં રુબરું જોઈને ખબર પડી જાય છે. ઓનલાઈન શોપિંગમાં એવું થતું નથી હોતું.
હા, એ તો છે જ પેલું આ ઓનલાઇન આયા પછી કોઈ ખ્યાલ જ ના હોય, રિટર્ન જાય ના જાય પેમેન્ટ પાછું આવે ના આવે
હા, હા એ વસ્તુ સાચી છે.
હા, ઓફલાઈન હોય જોઈને ભાવ કરીને કેવું વસ્તુ કેવી છે. બધું ખ્યાલ આવે આપણને એમ
હા, ઈ પણ સાચું છે. પણ અત્યારે અરે શું, આ ભાગદોડની દુનિયામાં બધા કોઈ ફ્રી નથી હોતું. તો ઝટપટ બધું ઓનલાઈન મંગાવી દીએ છે. તો આવી જાય એમ જેમને બહાર જવાનો ટાઈમ નથી મળતો હોતો.
હા, એ તો એવું જ હોય છે. એટલે ઓનલાઈન એલું કામ કરતા હોય. આપેને ઓનલાઈન વસ્તુ તો આવી જાય.
હા, ને હા ઓનલાઈન શોપિંગ ના ફાયદા પણ છે. એક નુકસાન પણ છે. કે ઓનલાઈન શોપિંગમાં આપણે જોઈએ છીએ. કે આપણે જેવો જોતા હોય છે. જે અ ને ફોટો બતાવે છે. એવી વસ્તુ આવતી નથી હોતી
હમ્મ, પછી ઓનલાઈન પાછુ રિટર્ન કરીએ. તો બી જવાબ નથી મળતો
હા.
બે થી ત્રણ વાર મારા જોડે બી એવું થઈ ગયેલુ જ છે.
હા, હા એ વસ્તુ સાચી છે. મારે પણ એવું જ થયું તું થોડાક ટાઈમ પેલા વસ્તુ મંગાવીતી પણ એ ન હોતી સારી આવી તો રિટર્ન કરી, રિટર્ન કરી તો રિટર્નમાં દસ દિવસ લાગી ગયા અને પાછું પૈસા આવવામાં એમને મહિનો બે મહિનો કાઢી નાયખો હતો.
હા, એ તો છે જ
હા, એટલે અમુક વાર સારું પણ આવી જાય છે. અને અહ અમુક વાર એવું પણ આવે કે આપને પછી મજા પણ ન આવે પણ અને અમુક વસ્તુ પછી આપણે રિટર્ન કર્યું. તો પણ એવું એવું પાછું આવતું હોય છે.
હા, એ તો છે જ એમાં ત્રીસ ટકા તો સારું જ આવે છે. એસી ટકા એવું કેવું આવે કે શું ખબર પડે. જો એ આ વગર આપને કશું ખબર પડતી નથી. એટલે ઓનલાઈન એમ સારું હોય છે. સસ્તું સસ્તું બી હોય બધી રીતે સારું હોય છે. પણ એમાં ત્રીસ ટકા પેલું હોય છે એમ.
હા, હા એ સાચું જ છે. હા, પણ ઓફલાઈન શોપિંગમાં આપણે જઈને રૂબરૂ જેવું જોતુ હોય એવું આપડે મળી જાય છે.
હમ્મ, કોઈ બી જગ્યાએ શોપિંગ કરવા જોવું, ગમે ત્યાં જો એમ તો એવી રીતે જ હોય છે એમ.
હા, એ વસ્તુ સાચી છે.
હમ્મ, તો ફિરાણુ કો શોપિંગ ગમે તે કો દુકાન રેડીમેડ હોય કપડાં હોય કોઈ બી હોય એમ. ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય તો જોઈન લેવું સારું એમ.
હા એ વસ્તુ સાચી છે કે ગમે એ વસ્તુ જોઈન લેવી સારી. છે પણ
પાંચ રૂપિયા વધારે જાય તો વાંધો ના આવે એમ.
હા, હા એ જ છે ને અત્યારે ઓનલાઈન શોપિંગમાં ડિસ્કાઉન્ટ વધારે આપતા હોય છે એટલે બધા વધારે વસ્તુઓ લે છે અને અત્યારે જો તહેવાર તહેવારો આવે તહેવારને સીજનોમાં પણ લોકો તેમાં એ લોકો ડિસ્કાઉન્ટ રાખતા હોય છે એટલે બધા વધારે લે છે.
હા એક ઉપર એક ફ્રી ને એવું હોય છે એટલે પેલા ફાયદો જ જોવે એમ ના જોવે કે કપડું શું છે શું કપડું છે શું વાંધો છે ડિઝાઇન કોઈ બી હોય એમ વસ્તુમાં.
હા, હા એ કોઈ જોતું નથી ને અત્યારે અને દુકાનોમાં આપડે લેવા જાયએ તો એમાં એવું થાય કે તહેવારોની સિઝનમાં તો એ લોકો ભાવ વધારી નાખે છે. એટલે કોઈ એયા વધારે લેતા નથી ને ઓનલાઈન શોપિંગ વધારે કરે છે.
હ અભીહાલ ઓનલાઈન બધું થઈ ગયું માર્કેટ અગેલ કશું નથી બજારનુ.
હા, એટલે હા અને જોઈએ તો આપડે અત્યારે વરસાદના સિઝનમાં આપડે બાર જાય વસ્તુ લેવા તો અચાનક વરસાદ પણ આવી જાય ને કીચડ પણ એટલું બધું હોય એટલે કોઈને ગમ તું હોતું નથી એટલે બધા ઓનલાઈન શોપિંગ વધારે કરે છે.
હમ્મ, અબયાલ બધું ઓનલાઈન થઈ ગયું એટલે ગમે ત્યારે ડિલિવ રી મલી જાય, અડધી રાતે કો સવારે કો ગમે ત્યારે ઓનલાઈન કરીએે એટલે આઈ જાય ચાર-પાંચ દિવસમાં જ આ આઈ જાય છે.
હા એ વસ્તુ સાચી છે કે અત્યારે બ્લિંકીટ, ઝોમેટો જેવી વસ્તુ છે કે તે અડધી કલાકમાં કે દસ પંદર મિનિટમાં બાજુમાં નજીક હોય
હા.
તરત જ મલી જાય છે બધું આપડે જાવું નથી પડતું લેવા.
હમ્મ હમ્મ.
હા.
એ તો પે પેલો ઓનલાઈન બધું ફાસ્ટ થઈ ગયું છે, એમ.
હા.
કોઈ બી વસ્તુ.
હા.
હમ્મ, અભીહાલ ઓનલાઈન એવી વસ્તુ થઈ ગઈ છે કે ગમે ત્યાં ફોન કરો ગમે તે કરો રેકોર્ડો કરો કોઈ બી કરો એમ. તે ઓનલાઈનમાં ફટાફટ આવી જાય છે, બધું.
હા, એ સાચી વાત છે.
હમ્મ.
હા, હા એ પણ છે. અને એમ પણ છે કે અમુક વસ્તુ એવી આવતી... હોતી નથી એટલે આપણેે અ મજા પણ નથી આવતી હોતી જો ઓનલાઈન શોપિંગ કરવામાં પણ તો પણ આપણે... ડિસ્કાઉન્ટ ના લીધે આપણેે શોપિંગ કરતા હોઈએ છીએ.
ફાયદો હોય ને બધું હોય એટલે આપડે ફટાફટ વસ્તુ મળી જાય એમ.
હા.
એ તો છે જ.
હા, અને જેમ કે ઓનલાઈન શોપિંગમાં અત્યારે તો એવું કરે છે કે જેટલી વધારે ઓનલાઈન શોપિંગ આપણે કરી... તો એ લોકો ગિફ્ટ પણ આપતા હોય છે. તો ઈ રીતે પણ આપણે વધારે શોપિંગ... કરતા હોઈએ છીએ.
હા, એ તો છે જ ઘેર ફાયદો, ડિસ્કાઉન્ટ બધું બતાવે છે. એટલો ફાયદો હોય છે, એટલે ઓનલાઈન વધારે કરીએે છીએ.
હા. તો, હા, ને ઓનલાઈન શોપિંગ ના તો... નુકસાન વધારે છે. ફાયદા કરતા પણ તો પણ બધા ઓનલાઈન શોપિંગ વધારે કરતા હોઈએ છીએ.
હા, એ તો છે જ નુકસાન તો ઘણું છે, એમાં બધાને કેમ કે.. શોપિંગ લઈને બેઠા હોઈએ કોઈ બી વસ્તુ લઈને બેઠા હોઈએ તો ઓનલાઈન મંગાવીએ તો પ્લાન ચાલવા નો નથી. તો બી આપણે ઓનલાઈન મંગાવીએ છીએ બધી વસ્તુ એમ.
એટલે ઓનલાઈન વસ્તુ એમ ફાયદો છે, એમ નુકસાન છે એમ.
હા, એ પણ છે, ફાયદો પણ છે નુકસા નુકસાન પણ છે, તો પણ બધા કરતા હોઈએ છીએ. ઓનલાઈન શોપિંગ, હા.
એ તો છે જ. એટલે ફાસ્ટ આવી જાય છે, એટલે કઈ ખ્યાલ ના આવે એમ. પેલું લેવા જવું, દોડવું... એના કરતે.
હા. ને અમુક વાર એના એ પણ ફાયદા છે કે આપણે દુકાને આપણેે જઈએ. કે મોલમાં કે ગમે એ વસ્તુ આપણે કપડાં લેવા જઈએ. તો એ કપડા આપણે ઓનલાઈન સસ્ સસ્તા માં ને ઈજ ક્વોલિટીમાં સારા મળતા હોય. તો એ અમુક વાર એવું... થઈ જાય છે, તો એ પણ સારું છે.
હા, ઓનલાઈનમાં મળી જાય છે એ ટાઈપનું તેમ મટરિયલરી એ ટાઈપનું મળી જાય છે. તામાં ડિસ્કાઉન્ટ તરીકે.
હા, અમુક વાર સારું... પણ મળી જાય છે, એટલે દુકાન કરતા સસ્તું મળી જાય છે.
હમ દુકાન કરતા શ શું મળે છે એમાં. બે બધું ઓનલાઈન સારું થઈ ગયલું છે.
હા. સાચી છે.
હમલ ઓનલાઈન બધું ફાસ્ટ થઈ ગયું એટલે બધા અનુકૂળ હોય એ. ઝા આવે છે બધા ને.
હા.
હમ વરસાદ હોય ના હોય ક્યા. ઓફિસમાં જવાનું હોય કયાક જવાનું હોય એટલે ઓનલાઈન કરી દે એટલે બધું આવી જાય ઓનલાન પે
હમ્મ, હા એ સાચું છે હા અને અત્યારે આ ભાગ કદોડની દુનિયામાં એ લોકો અત્યારે તો એટલી બધી નવી નવી એપો આવી ગઈ છે કે જેથી આપણે તરત જ બધું. મળી જાય છે, ટલે ફાસ્ટ મળે છે, આપડે જોતું હોય એવી રીતે. તે તરત ફકી એટલે હા.
હમ્મ, ઓનલાઈનમાં બે દિવસમાં બે ત્રણ દિવસમાં તો આવી જાય. હા ઓનલાઈન માં વધુ અભલ શોપિંગ ઓનલાઈન બધું થઈ ગયેલું છે એટલે ને એવી વસ્તુ નથી કે કઈ ના મળતું હોય. એમ બેલ બધું મળે છે, ઓનલાઈનમાં ફાસ્ટ થઈ ગયું છે ઓનલાઈન આ બેલ બેલ ફાસ્ટ થઈ ગયું છે ઓનલાઈન બધું.
હા સાચી વાત છે, કે બહુ ફાસ્ટ થઈ ગયું છે, બધું ટેકનોલોજી સારી છે, આપડે એ ટેકનોલોજીને લીધે બધું ફાસ્ટ થઈ ગયું છે.
હમ્મ, એટલે એમ ઓનલાઈન સારું જ છે. નુકસાન જેવું હતું તો ખાલી ત્રીસ ટકા છે સિત્તેર ટકા ફાયદો છે, આપણને
હા,
હમ્મ, એ એવું છે કે ઓનલાઈન કરીએ કોઈ બી શોપિંગ કરીએ તો આવી જાય તો એવું લાગે. રિટન બી થઇ જાય છે, હમ્મ
ઈજ ને અને ગમે ત્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ ને તો રી ટન પોલિસી હોય ને તો જ આપણે કરવાની ઓનલાઈન શોપિંગ ને તો નહી કરવાની કેમ કે એવું થાય.
હમ્મ, હમ્મ
કેમ કે એવું કેટલીક વાર એવું થાય કે એ આપને વસ્તુ નથી.
હમ્મ, હમ્મ